બોલ બોલ
બોલો આનંદ
શું કરે?
કો તમારું લેપનું કરું
હોસા માાર હ
યાર આ નોકરી તને આવી પોતે મારવાની લાઈન પોતે મારવાનું કસ નોકરી કર કોમ કરવા આમ.
હ તો અમારા ઘરનું બત્યયારું બતું હો.
એ કરનાર ની માત યાર કંપની પલ કરી.
કે આપબલું પણ
હા ટેબલ પરનેચ
હા. મા અ એ સાંધે આ બે્યાડા છે કરે
એ આટનો અવાજ આવી રહ્યો રોહિત નો અવાજ આવ
રોહિત નો આવે છે આ
એવું જો નોકરી મોકરી જવ હો નોકરી જવા નહી જતા.
દૈયા મે મે હા અચી વદ
એવું એમ
પોચ વા ઉઠ્યા હતા.
હમ
ના ધોઈન સાબા પીન હા તો વાજે એ ટ્રેન માં બેસી ગયાત્યારે મેહાણા પહોંચી ગયા.
નાઞનત ના ચાલ
હા
ના વગરત ન ચાલ
ના ચાલન
કા
હમ
એવું એમ
ના
ના‌ઉજ પડે
તમે નાયા વગેરે આવો છો નોકરી
ના હું તો નહી ના‌ઉ રોજ
અમે વાત આપડે થી નાયા વગર આવે દિવાલ ભરવા નઈ જતા માતાજી માં
ના ના એવું નહીં ના‌ઈને જ‌ઇયે
હા
બીજું બહુ શાંતિ
બસ શાંતિ
બીજું વરસાદ વરસાદ કેવો.
વરસાદ તો આજે અંધારું છે
એવું એમ
હા
હમ અ આમાં તો તડકો હોય તો પા
તડકો છે.
તડકો જ છે હવા નહી છત વાતાવરણ વાયરો વાયરો તો ઠંડો માવા બે દાડ થી
તો તડકો કેમ કહો
તડકો હો પણ વારો હો તડકો હો
શું વાયરો તડકો હો કરી
એટલે વાયરો હો અને તડકો ગરમી વધારે થતી બહુ
એ એવું છે એમ
હમ બીજું કો આવી રહ્યા સુરેશ ભાઈ
સુરેશભાઈ છે સુરેશભાઈ ને મજામાં છે ને.
મજા હો મજા આપણે જતા જતા ડોમિનોઝ માં આવું હે
ડોમિનોઝમાં ના મને તો શરમ આવે છે.
મનેને શરમ આવે કોમ કરવામાં માં શેની શરમ
શરમ તો નહી પણ લાયસન્સ નથી મારી પાસે બાઈક પણ નથી ત્યાં આવાનું સગવડ નહી થાય એમ
હમ એવું એમ લાઇસન્સ નથી એમ
હા
તો કઢાય દ્યો લાયસન્સ તો લાયસન્સ ઇમરજન્સી
બે નંબરમાં કઢાવવું છે લાઇસન્સ
એવું ગાડી વાડી બધું આવડે ને
હમ
એ મોટે ગાડી હાંકો
ના ભા ડાલુ નહોતો આપતો હું
ઓ એસ પિકઅપ હા બરોબર જોય ના એક બે વખત તો મને
હમ
એ લાયસન્સ કઢાય તો હોતા હોવે વગર લાયસન્સ પો અડી બડી જાય ને તો એક્સિડન્ટ થાય ને હળવે જવાનું થાય બીજું કોઈ ન
લાઇસન્સ કઢાવી દઈએ હવે રો રોહિતે ટેસ્ટ ચાલવા જવાનું ઈ દાડે જો હંગાથ.
હા હા આપણે લાયસન્સ કઢાયું હોય ને કાચું પહેલી થી જ આપવા છે હંગાથ પ્રોપટી જ
લાઇસન્સ ને
બરોબર ક વઘારે પૈસા ના થાય યાર પંદર સોળસો રૂપિયા જેવું થાય.
નાઈ કેટલું
હમ બીજો બોલો
ઓ શાંતિ
ભેરું ભૈરું મજા ને તમારે ઘેર
બૈરું ચો અમારા
લગન નહી કર્યા હજી
હા હવે
બધા વાત સાંભરી ને કે આનંદ ના લગન થઈ ગયા
છો વાત હો સાંભળી
ભ અયા થાઈ બંધયા હતા હ કરણ ભાઈ નઈ
હા
કરણના લગન થઈ ગયા નહી
કરણ ના થઈ મારા તો ત્યાં
એવ તો કરણ લગન થઈ જાય યાર બહુ ઉપલો થઇ ગયો યાર હવે બહીરા નો વધારે સાંભળે
હા બૈરાનું વધારે હભડે ને કરણ
બ તણ કો નોકરી આવત નહી દસ દાડા નોકરી નહી આવ
એવું છેમ ફેર લઈ જતો હશે ખાવાનું તેની માટે
હ ખાવા લઈ જાય ફરવા લઈને જાય બે ત્ર વધારતાાય
હા તેમાં જ પૈસા પટી જવાના છે એની પાસે
હા પૈસા બીજા થોડે માગો કરવાનું કાલ રોહી જોડે માગતો તો પરમ દળે મારા જોડે
તો હતો કે મારી જોડે આઈપી ભરવા માંગતો હતો
ઓ તો ઉછ પૈસા વાપરત ના તલા
ચાાર ન ખોટા ખર્ચા શું લેવા કરવા પળ
ફોટા ખર્ચા જ કરે શું કરવાનું નહી વાપરતો અમે બુ સમજાય પણ નય વાપરતો ત શ અમારે લેબમાં સારું ચાલે આામમાં આઈ જાય
હા ટેસ્ટિંગ બેેસ્ટિંગ આવે છે કે નઈ સાઈડ બાઈડ
ના સાઈડ નહી હાલ હાલ તો દિસ્ટ ગાવ હતો કાલે
એવું છે એમ
હમ સાઇડ બીડ તો બંધ સ
હમ અમારે પણ મહેસાણા માં હ ને એકવીસ તારીખે વિેટ છે તે બધું આમ ટેસ્ટિંગ કરીએે છીએ અત્યારે હમ હમ
નામા તો આાલ વિજરામ જ એમજી પાટણ
અત્યારે તો હવે એક બારી બાચી છે કલર કરવાની બાર બારી છે ને એ વાતથી છે તે કરી દઉં હમણાં
બરોબર
પસી શું રે ના.
એવું એમ?
અમ હમ્મ.
કેમ હટેસ્ટ બેસ્ટ જતા ન સાઈડ બ્બા
સું
સાઈડી પર જતા
અમારે તો સાઈડ નથી આવતી હમણાં જ ચાલુ કરી છે ને લેબ તોઅ મારે
એવ બરો ખાલે આપડ વિઝિટ હશે એટલે હાલ મ ચાલુ કરી એવું બરોબર ગયો ગયો. કેવું હ કેટલા મોણસો કામ કરે તમાર ત્યાં?
અત્યારે તો મુ અને નિગમાસ છીએ. પીઝા નિક્માસ લાબાનું કેતો તો. બીજા ત્રણ ચાર માણસો કેતો તો.
તો જાડીયો આવે રહ્યો નિગમાસ.
હમ્મ, જાડિયો એ તે ડોમિનોઝમાં પણ આવે છે ને.
હોવ ડોમિનોઝમાં આવે ન માર સાથે પાટણ.
હમ્મ.
તઈ મહેસાન મહેસાણા રેતા હશો ન?
હ ના ટ્રેનમાં ઘેર આવતા રએ ને સાંજે.
જે હોય વાતુડા કરે. હમ્મ, ભાડું કોણ આપે? સાહેબ આપે કે તમાર કાઢવાનું?
હવે જાડિયો.
એવું હ.
ટિકિટ લઈ લે મારી, દસ રૂપિયા ટિકિટ થાય.
એવું હ.
હમ્મ.
બરોબર. બીજું કો, આપડા સુરેશ સુરેશભાઈને આઈ ગયા ગાડી લઈને.
ગાડી લઈને આવી જાય.
હોવ.
એવું છે એમ ને.
હોવ એમાં કો આપ સુરોલંગો મોંઘું વધાર હ.
કરાવે.
કરંકા આઈહે વુ.
તમે પેલો ગ્રુપમાં વિડીયો મેલ્યો તો કરણનો એ કરણ છે?
એ કરણનો ભાઈ હતો મોટો, પેહલા પેલા જન્મનો.
એવું છે એમને?
હોવ.
તે તો બઉ કાળ્યો છે.
હવ બઉ કાળ્યો પેલા જન્મમાં નતો કરણનો ભઈ એટલો.
એવું છે એમને.
હમ્મ.
સાચું.
બોલો બીજું કો.
બસ શાંતિ તમાર ટેસ્ટિંગ નથી આવતું અત્યારે?
હાલ તો ટેસ્ટ નવરા જેવા જ છે કો. સાફ સફાઈ ને ઉપરેય જીયાલ તો.
એવું છે એમ.
હમ્મ, તમાર એ ધડ કેવું આપડા લેબ પાડે પરા ગ
પાડા ઉપર આપડા પાડા ઉપર રાખેલી છે.
એવું હૈ તારો નાની લેબ જ છે ને
હમ્મ, નાની જ છે એમાં જ.
અમાર મોટી હે.
એવું છે એમ.
ઓવ. આમાં અ બહુ વર્ષ થયા સાત વરષ થયા લે સાત આઠ વર્ષ જેવું. ના આઠ નવ વરહ
લેબમાં
હા, લેબ ને લેબ બના સાત આઠ વર જેવું થયું થોડા મસ છી ના હો બધા ટેસ્ટીંગ ના આઇજે કો.
અમારે પેલા ચાલુ રેતી હલે પછી બંધ થઇ ગઈ પછી. અમે ચાલુ કરી વિચેટાબા ની છે એટલે.
ચાલે વિઝિટ ચંપુરી થાય સાહેબ જોય એે થાય લાવે ચાર્ટિંગ એવું હોય તો.
હા.
હા.
હવે ટેસ્ટિંગ વેસ્ટિંગ આવે છે કે નહીં તમારે?
હા બસ્ટિક તો આલો મિક જીજા લાએ પડી હો.
ત્યાંમાં શું કરવાનું પેલા સ્લંપ આવે છે.
તેમાં ર ના એવું નહી અમારે ક્યુ વારું કરવાના.
સ્લમ્પ નહીં આવતો ક્યુબમાં
પેલા આવે સ્લમ્પ
તે ભરવાનો હશે ને.
હા, એ કરવાનું સ્લમ પર એમ પસ એના મે જાયને નક્કી કર એમ પસું કરવાનું
હમ્મ. પછી એના પ્રમાણે મટરિયલ જોખવાનું બધું.
હમ્મ, હમ્મ. મરિયલ એના પ્રમાણે પાણી હોય સિમેન્ટ હોય કપચી, રેત એ રીતે મિક્ચર ને બધું તમાલી કન્યા આવતો કેશે.
અમારે આવે છે ને અત્યારે નથી આવતું.
બરોબર.
હા.
માધા ન ચાલ કોઈને આવેલી બેટલો હમ્મ
મિક્સ વેચાણ માં બધું મિક્સ આ મશીન માં બનાવતા હશો ને તમે?
બરાબર આ મિક્સચર મશીન અમાર તો છે ના એકા તમારી કણે હતું નહી. હમ્મ, મોહે એ લેવી આલો એક બે વખત હા બ
હા.
બે તઈન વખત લેવી આઈ ગેલો
પેલા પેલા મેઘના મેડમ રહેતા છે ત્યારે આવેશ.
હોવે મેઘના મેડમ હતી જ ના મે આ
હા.
બોલો.
શું શેનો અવાજ આવે છે એટલો?
અલા એ પેલામાં કા હોય ને કાવું હોય ઉવાના
હા હા ઓળખે ઓળખે.
બોલો બીજું કો?
કાળું ભાઈ કે તમારા ભાઈનો વીડીયો વાયરલ થયો તો.
આ.
કાળુ ભાઈ ના ભાઈ નો વિડીયો વાયરલ થયો તો.
એવું એમ, હા.
સિ-સિદ્ધપુર યનિવર્સિટીનું.
સિદ્ધપુર યુનિવર્સિટીમાં હા જોયા છે. તો એમના મોટા ભાઈ હતા ને
તમે જ વાયરલ કર્યો ને?
આમે જ વાયરલ કરો યાર, બાપડો મંદુ હતુંય ને કારે મુ થોડો વિડીયો વાયરલ તો થોડું થાય, તો હમંના થોડા પૈસા આ આવી જાય વાયરલ છે તો વિડિયા ના? મોજ કરો, કાલ તો મોજ કરીએને.
સ્કેનર મોકલ્યું હશે ન.
હા? હમ્મ, બોલ બીજું કો?
બસ શાંતિ.
અમાંયાર રો રોહિત ભઈ બોલ બોલ કરે ભઈ યાર મોઢા માં મગ સૂકાતા નઈ યાર. હોવે યાર બહ બોલો યાર. આમ કરતા નથી ન તેમ કરતા નહી યાર ચાવી ન બધું આપી દીધું યાર અડધો ભગ તો પાકડે લેમાં ખબર હે તને?
રોહિત લો?
હોવે યાર.
હા તો તમને શેનો ગાંઠે એ.
નથ ગાંઠતા.
ના જ ગોઠ ને પછી અડધો ભાગ કર્યા પછી તો.
હમ્મ, આમાં કીર્તિભાઈનો ફોન આવ્યો.
એવું છે.
હોવે, બોલો તમાર?
બસ શાંતિ છે, અમારે મજામાં જ.
મજામાં એમ, અમારે મજા હતા.
હમ્મ.
બીર બોલો?
મુંજ કરો તમ.
એવુ એમ?